હા.
કેમ છો?
બસ મજામાં.
શું કરતા હતા.
વિચાર હવે આવતો તહેવાર ક્યારે આવેને થોડી રજ મળે કામ એ બધું વિચારતા
એ વના આપડે તો હવે તો જન્માષ્ટમી આવશે ને
હો વા
રક્ષા ના પેલા રક્ષાબંધન આવશે પછી જન્માટમી આવશે.
ખબર.
આપણા ઇન્ડિયનમાં તો તહેવારો કેટલા બધા જન્માષ્ટમી, હોળી, ધુળેટી પછી ઉત્તરાયણ, દિવાળી પછી રક્ષાબ
પણથી વધારે મજા ઉતરાયણ જ આવે હે ઉતરાણ સ્વા ત્યારે નાનકડ થી જે છે ખાલી ઉત્તરાયણ ન જ વધો છે, મોટા થયા અને પછી હજી એઈ જાય કે શોખ વધે. ત્યાં ખાલી ઉતરાયણ જ મજા આવે.
તો છે ઉત્તરાયણને પતંગ ચગાવવાની તો બહુ મજા આવે બીજા બધા દિવાળીમાં ફટાકડા ફોડવાની જેટલી મજા નથી આવતી એટલી ઉત્તરાયણમાં પતંગ ચગાવાની આવે છે.
હા અને સવારે વેલા ઉઠીને પછી કોઈ ઉઠ્યું ના હોયને પેલા ઉઠી જતાને. એમ મધંગ જગ આ એ બધી જે મજા આવે છે છે એ અરે ના
હા એ એના જેવી મજા એ કેમાં નથી તું કેટલી પતંગ ચગાવ અંદાજ ઉત્તરાયણમાં
પતંગ તો ઘણી જગા છે ચાલીસ પચાસ પતંગ લઈ આવી છે બધી જગા આવી નાખી છે એજી પણ આવતી હોય નવીન નવી એ પણ જગ આવતા રહીયએ જેમ બધા નવી આવે બધા મજા આવે પેલા આપડે ગામડામાં લઊંટવાની પણ વધારે મજા આવતી પતંગ સગાવતા ઓછી અને જે લઊંટવાની જે મજા આવતી દોડી દોડી એક લાકડી હોય લાંબીને એના ઉપર બાંધી દોડતા બધા મબંધો હોય અને અથી પેલું જેમ પતંગ પકડે ને એ જેમ મજા આવે અને આપડા હાથમાં જેમ પતંગ આવી જાય અને જેમ મજા હોય મજા આખી અલગ છે અને હવે આપડે શહેરમાં આવી ગયેલી કોઈ દોડવાનું નહીિ દાવા ઉપર છે ઉપર હોઈએ બસ દીમ બાજક જ ધીરેહીજવે
હા એ તો છે સો ટકા ની વાત એ રહી ગામડાઓમાં ત એ વખતે અને અમે પણ આપડે ગામડાઓમાં જે તહેવાર ઉજવતા એવા સિટીમાં શહેરોમાં નથી ઉજવી શકતા અમે જે ગામડાઓમાં આપડે બધા ભેગા થઈને જે રીતે તહેવાર ઉજવાય એવી રીતે શહેરમાં આપણે નથી ઉજવાતા ક્યારેક ક્યારેક હવે તો
તહેવાર આવે એટલે અધ સફાઈ કર દએ ઘરની તહેવાર ના ગાય મ ના એ બધું ખાસ કરીને દિવાળી ના દિવસ છે અઠવાડિયા પહેલા સાફ સફાઈ ગ ચાલું થાય અને સાફ બાફ કરવાનું નેવો ઘંટા આવે ને એકદમ પરાણે સાફ કરબર આવે ઘર આખું પંખા ઉપર ચડે ટબર ઉપર જને પંખા સાફ કરવા આ કરવાનું
હાચી વાત એકદમ સાચી વાત હ તે પંખાઓ સાફ કરવા અને બીજું માળયાઓ સાફ કરવા અને કબાટ સાફ કરવા અને એ રીતે બધું જ કામ કરવાનું આપડે
હમ ઘરના એવા જેટલા ખૂણા કદીી જોયા ના હોય એ આપડે સાફ કરવા જઈએટલે કે આ શું છે
દિવાળી દિવાળી કામ કાઢી એ વખ અ તો એવું થાય કે આવી વસ્તુ આપડા જોડે પડી હતી જે આપણને ખબર પણ ના હોય એવી એવી વસ્તુઓ પણ આપણને મળે છે પછી કામ કરતા કરતા
હા અને જે જની જૂની વસ્તુ હોય એ આપને રહેવાના દિવસે સાફ સફાઈ કરતી મળે
હા એ છે ને જૂની વાત હોય જયારે જોતી હોય એ વખતે ના મળે પરંતુ દિવાળી કામ કાઢીએ ને આપડણે એ વખતે ગમે ત્યાંથી એ વસ્તુ આપણને મળી જાય કમ હઉ છેું તલે આખું ક
ખાસ કરીને મઠાઈઓ જે મઠાઈ ખાવાની જે મજા આવે અને ઉધરા અને સિંગની ચીકી માવાની ચીકી એ બધું જ ખાવાની મજા આવે અને મામરા ના લાડુ હોયને એની પાછું ઉપર જઈ ખાવાનું ધાબા ઉપર ને બધા સાથે મબંધો હોય ને પરિવાર સાથે ખાવાની મજા એ ત આખી અલગ જ છે
અને પાછું આપડે ઉતરાયણમાં તો સ્પીકર લગાવી દઈએ એટલે પછી જે સાઉન્ડ ઉપર પતંગ ચગાવવાની જે મજા આવે એ તો કંક અલગ જ હોય
હા એ તો સાઉન્ડ બધા ના સાઉન્ડ વાગતા હોય આા બાજુની બાજુમાં કક અલગ વા તું હોય ને આપડું ક્યાંક અલગ વાગતું હોય ને બધા ભેગું થાય હો આપડો અવાજ કેટલો બધો હોય એ બોમો મારતા હોય કાપ્યો કાપ્યો કરી ગયો હેલો અને બધા સગા સંબંધી ઘરે એ જે બધી મજા છે બહુ અલગ છે અને તેમ ભોજન કરીએ સાથે રમતો રમીએ એ બધું આયોજન કરીને બહ મજા આવે
હા એ તો છે બહુ મજા આવે બધા ભેગા મળેને પરંતુ આજ હવે તો મેં જોયું છે તો ત્યાં સુધી ધીરે ધીરે બધા પતંગ ચગાવવાનું પણ ઓછું કરી રહ્યા છે જેવી પેલા પતંગો આ મનમાં સવારે વહેલા એવી તો હવે ચગતી જ નથી અને જો પવન ના હોય ને તો ખોટી કોઈ મહેનત જ નથી કરતું ન તો પહેલા તો આપણે પવન ના હોય તો પણ ચગાવતા દૂર દૂર સુધી પતંગ કરતા કોઈ ના ચગાવતું હોયને હવે તો કો ચગાવતું જાય નહ પેલા તો બધા ચગાવતા પવન ના હોય ને તો પણ બધાને આવડતી હતી તમા
અને પાછું સવારે પેલા આમ વેલા ઉઠતા છ વાગેને અને હવે તો બધા જે આજકાલના બાળકો તો આઠ વાગેને નવ વાગે તે ઉભ ઉપર આવે અને પછ તરત ખાવાનું ચાલુ થાય જગાવી થાકી જાય. અને પેલા તો આપડે જે લોકો હતા. આપણે ઉત્તરાયણના અઠવાડિયા પેલા પેલા આપણે ચાલુ કરતા પતંગ ચગાવાનું ઉતરાયણ છે પૂરી થઈ જાય તે આઠ વાગ્યા હુધી ચગાવ્યા. અંધારામાં કાંઈ દેખાતું પણ નહી તોય ચગાવતા. અને હવે તો બધું તો થઈગી.
હા એમાંથી કેટલોક સુધારા પણ આયા છે. જેમ કે પેલા તુક્કલોને એવું બધું ઉડાડતા જેના કારણે સળગવાનાને એ બધા પેલું સમસ્યાઓ રહેતી તી ને હવે એ બધું ઓછું થઈ ગયું બેન થઈ ગયું એના કારણે
ને પાછું હવે આપડે જે બધી શહેરમાં આયા એટલે શહેરમાં શું થઈ ગયું હે કે કોઈપણ તહેવાર હોય તો બધા મેગા થઈને સાજનું જ જમવાનું બધા સાથે કરે એમાં શાક, રોટલી, પુરી, શીરો અને ખાસ તો ઊંધિયું જ તહેવારના દિવસે અને એમાં એ ઉત્તરાયણના તો ખાસ ઊંધિયું બહુ ખાવાનું પસંદ ત્યારે બધા અને શીખણને ઊંધિયું ખાવાની મજા આઈ તો બીજી એકે અલગ એમ વાત જ નથી મતલબ
હા ઉત્તરાયણના લોક કો બહુ ઊંધિયું ખાવાનું પસંદ કરે છે. ઘણી જગ્યાએ તો સ્પેશિયલ ઊંધિયા માટે લારીઓને એવી રીતે કરતા હોય છે. અને કેટલી બધી દુકાનોમાં ઊંધિયું વેચાતું હોય છે. ઉત્ત
હા એ તો વાત સાચી જ છે. પન બપોરે તો જલેબીને ફાફળાને ઈ જે ખાવાની મજા હે ઉધરા નહીં એ જસે જ નહીં.
હા અમે એજ કરીએ અ અમે પણ બપોરે જલેબી, ફાફડા અને ઊંધિયુંને એ બધું હોય પરંતુ ઊંધિયું તો અમને ફાવતું નથી એટલું બધું એના કારણે ઊંધિયું મમ્મીને પપ્પા જ ખાય ખાલી અને અમે જલેબીને, ફાફડાને, ચોળા ફળીને એવી રીતે બીજું બધું ખાઈએ
ના અમે તો ઉંધીયુને બહુ ખાઈએ.
એવું એમ તમને ભાવ
એટલું મંગાવે સે ને એટલું બધું ખાઈ જઈએ છેીએ.
ઓહ હ એ
હા અમને બહ બરજ અમે તો ડાયરેક્ટ જ ખાઈ તપેલામ થી જ ડાયરેક
અમમને તો એમ થાય કે હ જો શું ખાવાનું હો તો બધું ભેગું કરીને ખીચડ જેવું કરીને મૂકી દીધું હોય.
હા ઉ તિયામાં કેટલી બધી શાકભાજી જી હોય છે અને જે ખાવાની મજા છે શું અલગ છે વાદ એની.
હા એટલે હા એટલે જ ને મને શાકભાજી થોડીક ઓ છી પાવે એના કારણે ઊંધિું નથી પાવતું.
હ હા એ તો વાત સાચી પણ તો ખાવું જોઈએ. પન આપડે ફાફડા ને જલેયબી શ્રીખંડ એ બધી જે ખાવા મજા એ ક્યાં અલગ જ છે ને ખાસ તો આપડે હોળી ના દિવસે પણ.
હા.
શિખંડ પૂરી હોય ખમ હોય એ જે ખાવાની મજા આખી અલગ એમ.
હા એ પણ છે અને હોળી પછી હોળી ના દિવસે આપડે રાત્રે હોળીકા દવન કરીએ અને પછી બીજા દિવસે ધૂળેટીમાં પણ આપણેે બધા ભેગા થઈને રંગો લગાવવા માટે ભેગા થઈ જઈ સવારે વહેલા તો બપોરે
હા અને આપડે ત્યાં ત્યાં પેલું અણંદ એન્કર પણ આવે છે. જેની જે મજા આવે.
હા.
અમે તો બઉુ ઓળી રમીએ છીએ. બોવ હવ એનો બહુ સ્વાદ છે પેલા નંબર ન ઉતરાયણ ન ને એના કરતા પણ વધારે હોળી ન.
તેના બાળકોને તો હોળી થોડુંક બહુ ઓછું થઈ ગયું છે રમવાનું અત્યંના બાળકો કે
બને તો ઓછું છે અમે તો બહુ રમીએ છીએ.
એના કારણે છે અત્યારના જે લોકો એ હોળી રમવાન ધૂળેથી રમવાની ના પાડતા હોય છે કે આવી રીતે કલર લાગી જાય છે અને એના કારણે આવી રીતે સ્કીિન ખામી થઈ જાય છે મતલબ ઈન્ફેક્શન થાય છે એવું બધું. થાય છે.
કોઈ જે વા થઈ ગયા છે એમ ખાવાનું પીવાનું એવું થઈ ગયું છે ને. એના કઈ ને પ્રોબ્લેમ ને બધા વધારે થાય પેલા ત આપણેે હોળીમાં છાણ થી પછી ઓઈલ આવેન ને મસ્ સીનું ઓઈલથી નનતા કાળુ કાળુ કર દેતા. સબ સા ને આ તેં મોઢું દેખાય ની અંધારામ
હા એ તો છે અને પહેલાને કલરો ની બધું ઓર્ગેનિક આવતું અને હવે જે પલું આવે છે મિલાવટી એના કારણે લોકો હોળી રમવાનું એટલા માટે ઓછું કરી દીધું છે બીજું કઈ કારણ ખાસ છે નહી પણ તો આ જ એક મેન કારણ હે.
હા એ તો વાત સાચી જ છે ઉત્તરાયણ હવે ઉત્તરાયણ મળ શું બીજું શું હમણા તો ભેગા નઈ થઈએ.
હવ સારું ચાલ.
હા.